હાલો. હા એમાં કેમ છે? હા હેલો અવાજ આવે છે મારું?
હા શું છે?
હા શું કે છે આ મજામાં જ છું હું, તું બતાવ?
તું શું કરે છે હમણાં?
કઈ નહી યાર એમજ બેસેલી છું તું બતાવ.
હું પણ રોટ પણ આવતા જતી છું.
મે ટીવી જોતી છું લેપટોપ સેફ આવે છે ને એજ.
લેપટોપ જોઈયા લેપટોપ જોઈયા કરે.
હા બ મસ આવે છે.
એ તો તો ખુબ મજા પડે તો રોજ જોવું જ છું દરેક એપિસોડ.
મને પણ બહુ મસ્ લાગે છે. એ તો છે ને સારું પણ લાગે જોવામાં. કોય તો કમે છે.
કોલેજ ગયેલી હતી આજે?
હા હા ગેલી હતી ને કોલેજ. બધા લોકો મને આજ આજે એવું પૂછે છે કોલેજ ગેલી કે?
કેવું કેવું આજની આજનો દિવસ?
હા બહ મસ્ ગ મેી જ બ એ તું બતાવ ક્યા છે?
હમ.
શ
બલી રી તારું ભોજન બની ગયું?
હા હા મારું ભોજન બની ગયું છે.
શું શું બન્યો છે આજે?
હા એ લાડ ચાવલ વેજ વગેરે. હા સાદું સિમ્પલ ખાના બની છે.
ગરમીમાં એવું સારું હોય છે સા સાદું ખાનું.
ભરસા પડવાનું નામજલે.
વરસાદ તો પડે જ નહી.
હા મને લાગે છે ન પશે
મને લાગે છે એ મહિનો પૂરો જશે અને આગલો પણ જશે.
મને પડે એવું લાગે, પડવું જોઈએ તો સારું મ પડે.
ની ફરશે તો શું થશે પાણીનું?
હા તને ક છે મે તો ત્રણ ટાઈમ નહાવું. તો જાયને મને શાંતિ મળે.
ગરમીમાં તો રોજ જ ના આવું જ જોઈએ.
હા યાર ચોક્કસ.
તને ખબર છે મુંબઈમાં તો એ પાણી નું બહુ દિક્કત થઈ ગયું છે. મારી ખાલા મારી માસી એ કોલ કર્યું હતું. કે ત્રણ દિવસ પછી પાણી મળ્યું છે.
બિલ્ંગમાં પણ પ્રોબ્લેમ થાય ને ખબર.
તો આપણું તો સારું છે.
હા આપડા તો હમણાં આવે છે પાણી.
રોજ મળે છે થોડું ઘણું.
આગળ જોશું થાય તો સારું.
તારા ટીવી નો આવાજ આવતો છે.
હા એ લાફટર શો જોતી છું અને વાત કરતી છું તારા સાથે.
આ બધા લોકો શું
બધા લોકો બો પ્રકાર નું કામ કરી રહ્યા છે કોઈ મોબાઈલમાં લાગેલા છે કોઈ
ખાય છે.
કાલે તારી મોટી બેહન આવી જશે ને
હા યાર આવી જશે આવજે તું મળવા.
હા મળવા આવું મે
હા બે
ખાસ કરીને નાનીને નાની તારી એને જોવા અલિના ને
હા હા હા એ તમને યાદ કરે છે ને આવજે તું શું વિચારીશું કોલેજ માટે કરવાની કે ની કરવાની.
શું બોલું કોલેજ માટે મારી મમ્મી તો કે છે એડમિશન કરાવી લે.
અને પપ્પા
પપ્પા પણ હા જ બોલે છે. પણ કહે છે કે ભણી લે તું ત્રણ વરષ સુધી
સારું છે બે વર્ષ એવુ વાત કરીલે કોલેજ માં બી એવું ચા
પણ મને જ ની એ ભણવું છે ને
જો તને શોખ હોય તો જ ભણ નીતો ની ભણ એવો ટાઈમ પાસ જ ની કરવાનો.
મેં બીજું કઈ વિચારુ છું એટલે મને હમણાં ની ભણવું છે થોડા એક વર્ષ પછી
હમમ આ તો સારું તો વિચારી લે બરાબર મારી બહેનપણી કરી શકે છે.
સારું ને સારું અને તું એક પણ ફેમસ છે તો કરી શકે છે સાથે પણ
આવાજ ની આવે છે તારું સારી રીતે
ની આવે છે. હા. હમણા આવે છે.
હા આવે છે.
હા એ યાર મારે જમવાનું બાકી છે ને એજ લે તો ભી
જમવાનું થઇ ગયું તારું.
ની બાકી છે મારુ જમવાનું તારું થયું હું.
ની ની હમણાં ની થીયું છે હમણાં તો બનતું છે.
હમણાં મે કાઢું છું.
નિકા નીકાળતી છે તું
હા.
જમવા જતી છે એટલે
હા ની કાળી પછી જમી સારું છે હારે તું પણ ખાઈ લે ને સાથે ખા તું પણ વાત કરેને સાથે ખા એમ બડ્સ લગાવી લીધું છેું મે તો વાત કર એમ અને જમવાનું પણ હા તો લઈ લેજે ને બહું કામ આવશે
લેવા લેવા
હ મારી પાસે પણ છે પણ એટલું હમળાય લે એ નવ જોઈએ
બધા લોકો એક સાથે નહી જમત છો
નહી નહી બધા બધા એક સાથે નહી જમીએ અમે જેને જયારે મન થાય તે ત્યારે ખાઈલે
હા સારું છે તો ભૂખ લાગે ત્યારે ખાઈ લો
બધા ન ટાઈમિંગ અલગ અલગ છે એ એમ ક્યારેક થાય છે કોઈ ખાસ પ્રસંગ હોય તો બધા સાથે જ ખાય છે એમ તો
એમ તો મેં વધારે એમ તો વધારે મારા પપ્પા આવે તો સાથે જ ખઉ એ તો હમણાં તો લેટ આવે છે એટલે મને ભૂખ લાગી છે ખાઈ
હા ભૂખ લાગે તો ખાઈ જ લેવા
હ જમા નો કોંપ્રોમાઈઝ
અને આવે છે ભોજન બનાવા
અરે હી આવે છે કઈ આવે ત
અનેને એ નૂડલ્સ વુડલ્સ બનાવવા આવે છે ને
હા નૂડલ્સ પાસતા એ એ એના અલાવા કાઈ નને
ફ્રાય રાઈસ કઈ રીતે બનાવે છે તું
હા ફ્રાઈડ રાઈસ તો આવડે જ ને એ તો પેલા કે જો બનાવી દેવાનું છે એમ નહી તો પછી શિમલા મિરચ જાણી છે ને શેમલા મિર્ચ ને કાપી લેવાનું પછી એકદમ લાબું લાબુંવાનું કાપવાનું મરચા ને મરચા કાપી લેવાનું પછી પ્યાજ કાપી લેવાનું એમ કઢાઈમાં તેલ નાખવાનું અને તેલ ગરમ થાય તો પછી તેમાં બધું ના દેવાનું થઈ જાય પછી થોડું થોડુંક ગરમ થઈ જાય ને મિકસ કરી
સરળ છે
હા બની જાય ને પછી તેમાં રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ એ બાધું દાલવાનું
હોય છે ને
હાા બેચરન સોસ હોય છે સોયા સોસ રેડ ચીલી સોસ તો ખાસ કરીને જાણ એમ સોસ નહી મળે તો
કે ડાલવાનું તો સારી જાય કામે માતો
મને ની આવડે છે, બધું બનાવા
અરે બો મસ્ત ખાવામાં પણ મજા આવે અને તું વિચાર તો ટિફિનો પણ લઈ જાય શકે છે. રાતનુ બચે મેં તો એજ એજ કામ કરું
તુ ખવડાવજે ને એક વખત મને બનાવીને
હા હા ચોક્કસ ખવડાવે આજ ખતી હતી તને તને પુઈછી તો હતી
મે ત્યાં જ હતી ત્યારે
અરે તું ની સોરી તારી બેન હતી કાતો. તારી બેન હતી યાદ તો ભૂલી ગઈ હા ત તારી બેન વધારે બોલીને એટલે મને લાગ્યું
મારી બેન સાથે તારું અલગ જ એ છે.
હા યાર બો ડેન્જર છે, ને એટલે
કોઈ નથી કોઈ નથી ભૂલ થઈ જાય જ
એનું અને મારું બો જમે છે, એટલે મેં એને યાદ કરું છું.
એ પણ તને બોવ યાદ કરે છે.
મેં પણ મેં પણ એમ તો તને ખબર છે, વન વીક વન વન વીકથી તો અમે ઝઘડો નથી કયરો છે. મેં તો મિસ કરું છું.
એ જયારે ગુસ્સો એકદમ ભરી જશે ને અંદર ત્યારે કાઢશે
હા મેં પણ વિચારું છું ક્યારે ઝગડશે તો એમ શાંત રહે તો મને પણ સારું ની લાગે એમ ઝાગડે છે, તો સારું લાગે છે, મને એનાથી
મેં એને કહું કે જા સાનિયા જા ઝગડ એનાથી
સારું ને એમ શા-
મજા આવે મજા આવે છે, તમે બંને ઝઘડો છો ત્યારે
હા મને પણ બો તમે લોકો આગ લગાવો છો કે અમે બંને બીજે
હા લગાવ આગ જ લગાવીએ ખરે અમે લોકો
મને ખબર છે, કઈ નઈ અમે પણ હમજીએ છીએ બધું
એ પણ સાંભળી રહી છે, અહિયાં જ છે.
હા હા એ તો ચાપલી છે, સાંભળી સાંભળશે પછી મને બોલશે ને
તારે જો જશે તારે ઘરે તો બતાવશે
હમ એ તો વાત કરે છે, મારથી તું જમી લીધું
ની હમણાં નથી
રીયા તને પાપડ ભાવે છે.
બઉ ભાવે છે, પાપડ મને
તું કઈ પાપડ ખાય છે.
કોઈ પણ ખાઈ લઉં
મારા ઘરે તો લિજ્જત પાપડ આવે છે.
લિજ્જત પાપડ એક એસે કે એવું પાપડ
લિજ્જત પાપડને શેકીને ખાવાનું પછી તળીને ખાવાનું મેં તો શેકીને જ મને ભાવે છે, કે મને દસ પણ આપેને દસ પણ ખાઈ જાઉ બોવ ફાઈન લાગે છે, મને પણ એટલા આપતા નથી મમ્મી
તમે લોકો ગુજરાતીની તેમ ખાના ખાવ છો?
હા.
ગુજરાતીની જેમ ગુજરાતી લોકો એવું જ ખાય છે ને?
હા, મને તો છાસ પણ પીવાનું બહુ ગમે છે. મમ્મી દહી રાખે તો, મેં એના સાથે ખાઉં.
મને તો છાશ છે, એ બધું કંઈ નહીં ગમે છે. ડોક્ટરે એ બધું, એ બધું જ પીવાનું કહેલું છે.
હા, પીવા જોઈએ ને તારી. મમ્મી કેટલી લાડ કરે છે તારા માટે, એટલું ખ્યાલ રાખે તો પણ તું આવ.